હલો નમસ્ હા. લાગી ગયો કનેક્ટ થઈ ગયો. શું કરતા તમે તો હું હાલે.
બસ બસ આ થોડું ભણવા માટેનું બધું
હમ.
આગળ ભણવાનું હવે કેવી રીતે શું કરવાનું.
હમ શું કરેલા ભણવામાં મતલબ તમે શું ભણેલા છો.
ભણવા એટલે મારા માટે હું હવે આગળની લાઈન એ લેવી જોતી તી સર્ચ કરતી હતી ગેમ અત્યારે તો શું ભણવાનું એટલું બધું જોઈએ એટલું બધું શિક્ષણ જરૂરી છે ને બઉ જરૂરી છે એટલે. અને અત્યારે શું છે કે બવ જરૂરી છે અત્યારે પેલા તો શું હતું આપણા જમાનામાં કે માઈ ઠીક છે કે કરી લીધું થઈ ગયું પતી ગયું પણ અત્યારે તો બી કોમ ની કોઈ વેલ્યુ બી નથી જરાય. ભણવું બવ જરૂરી છે. હમ અત્યારે બહુ ભણવું જરૂરી છે કે. પાછું શું છે અત્યારે મેં તો બી કોમ કર્યું છે.
હમ હમ.
પાછું શું છે અત્યારે લાઈનો એટલી બધી છે ને
બોલો બોલો બોલો હું સાંભળું છું.
હા એ જોતી હતી કે હવે લાઈન કઈ લેવી કેમ કે એટલી બધી લાાઈનો જે પેલા તો શું હતું કે કોમર્સ એક્ઝામ હવે નું ભાઈ સાયન્સમાં તો એટલી લાઈનો છે કે ભાઈ લેમાં કે લેવું કેમાં. આ સ્કોપ છે આમા લોકો તો આમાં જ છે કે શું છે શું નહી અડધી તો લાઈનો ની પણ એટલી ખબર નથી તો એટલું બધું વધી ગયું છે.
હમ એટલું
હા ભણવાનું પણ જરૂરી છે. અત્યારે કોલેજ તો મેક્સિમમ કોલેજ તો કરેલી હોવી જોઈએ. બાકી તો આગળ તમે ભણો ન ભણો પણ કોલેજ હોય તો મતલબ તમારી પાસે કોલેજ હોય ને કરેલી તમે અત્યારે બી કોઈ બીજા દેશમાં જાવું હોય ને તો પાસપ પાસપોર્ટ માટે ભણતર માગે છે એ લોકો. બાર તો કમ સે કમ ભણેલું હોવું જોઈએ ત્યારે પણ
ભણસો તો જોબ મળે છે સારી એવી. બાકી તો હવે ઠીક છે પપ્પાનો ધં ધો બેસેલો આખો આખો બેઠે બેઠેલો આપી દીધો તો ઠીક છે નહિ તો પણ પો તાને પગ પર ઊભું રેવા માટે ભણવું બહુ જરૂરી છે.
હમ્મ, બધા માટે અને ભણવું તો જરૂરી સે જ અને શું કે જેટલું ભણવાનું એટલું ભણી લેવાય એમ તો. પછી ભણવાનું એક વાર ટાઈમ નીકળી ગયો ને પછી નો મળે ભણવાનું તમને. એ તો બેસ્ટ ટાઈમ કયો હોય ખબર હે અઢારથી હમ્મ. તમારો અઢારથી પચીસ પચીસ વર્ષની અંદર તમારું કેરિયર બનાવવાનું ટાઈમ હોય અને એ પછી તો પચીસ સાલ પછી ટાઈમ વીયો જાય ને પછી કઈ ન થાય પચીસ વરષ પછી ટાઈમ જ ના મળે પછી તો.
ના રે ના પણ અત્યારે તો કેવું છે કે તમારે અઠયાવીસ ઓગણત્રીસ સુધી છોકરાઓ જો હવે આ ડોક્ટરની લાઈન લે તો અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષ સુધી તમને ભણ્યા જ કરતું હોય એના તો કેટલા બધા વર્ષ નીકળી જાય માસ્ટર કરે પાછું એની અંદર માસ્ટર પણ કરે સર્જન બનવું હોય તો એ બને હવે એન્જિનિયરિંગની લાઈન લીધી એમાં પણ તમને હવે ચાર વર્ષ તો પલ્લા જ આપો અ નહી છ વરસ આ પવો પડે ચાર પ્લસ બે છ વરસ આપો અને પછી તમે માસ્ટર કરવા માટે જાઓ. તમને કોઈકમાં સ્પેશિયાલિસ્ટ તો બનવું પડે કે નહીં એમાં માસ્ટર કરો એના પાછા નીકળી જાય આલ્યા આ બધું તો બઉ નીકળી ગયાતા અત્યારે ભણવામાં તો
હમ્મ
બસો બસ એજ બધી લાઈનો જોતી હતી કે ભાઈ હવે લાઈન કઈ લેવી, કરવી સેમા જાવું, ભણવાનું
હમ્મ નઈ, ભણવું પડે અત્યારે આગળ વધુ પડે કોઈને કોઈ એક ફિલ્ડમાં જવું જ પડે ત્યાં કઈ ન
હમ્મ.
હમ્મ.
બોલો બોલો, શું કોછો બાકી?
બાકી તો મારે તો હું કે મારે મેં કોલેજ કરી નાખી બસ હજી આગળનું તો ભાઈ મેં તો હવે કઈ ની મેં તો ડિગ્રી લઈ મજમાં કોલેજ કરી મેં તો બસ અને આગળ પછી કઈક હમ્મ. બીકોમ તો નહી પણ એ હું કે ગ્રેજુટ છે બસ બાકી તો
ડિગ્રી લેવા માટે પછી કઈક ભણે નહિ એમાં પાહ ત્રણ વર્ષ બગળવા પડ ડિગ્રી લે ઈ પાહિ ડિગ્રી લીધી પછી જોબ મળી નો મળી એની કઈ ગેરંટી તો હોય નહી. અતે એમાં ટાઈમ વીયો જાય અડધોતો એના મેં કીધું કે અત્યારથી જ તૈયારી ગવર્મેન્ટની શરૂ કરી દઈએ બાકી એ સબ ડિગ્રી લઈ ને કઈ કામનું નઈ ટાઈમે નીકળી જાયશે અને આઈ નઈ થાય ને પસી ઈ નઈ થાય. જો હલવાય છે અમેશા ને જવું હોય ને તો બે રસ્તા લઈ ને પકડાઈને હાલે એક બંદ હોયન તો બીજો ખુલ્લો તો હોય. હવે એક ઉપર હાલો ને તો પછી કઈ ના વધે મળે નહી પણ પસી
હા બરાબર છે બરાબર બરાબર છે તે જ ને
તમે હમ તમે અત્યારના છોકરાને જવાનું તો એક બીજું ત્રીજું ભણું આઠમું ભણતું વા તા પણ ન આવડતુ ગુજરાતી
એવા બધું જોવા મળતા
અત્યારે તો હવે એવું છે ને કે આપણે મતલબ ગુજરાતી તો અલગ થી શીખવાડવું પડતું હોય છે એ લોકોને મે મારા છોકરા ને એવી રીતે જ કર્યું આ બધા ઈંગ્લિશ મીડિયમમાં ભાણતા હોય એટલે પછી અલગ ગુજરાતી શીખવાડવું પડે લેંગ્વેજ તો તમે એટલીસ્ટ શું લ વાંચતા તો તમને આવડે થોડું.. નઇતો ના આવડે આ આ છોકરાઓને તો ના આવડે બધું.
અરે પેલા તમે જોયુ ને તો હું કેવાય કે એકડો બગડો તગડોય ન આવડતો હોય ને એકડા પણ નહીં આવડતો ગુજરાતી માં કોઈને પૂછ્યું તો સોર્યાસી કેમ થાય તે એ લોકોને ખબરે પણ ન પડે કે સોર્યાસી ચોર્યાસી કેમ થાય... એવું છે અત્યારે
ના ના.. ન ના ખબર પડે ના કપડે એ લોકોને હવે શીખવાડવું પડતું હોય છે ગુજરાત
હમ.. તો જયારે બાળ મંદિરમાં સૌ છોકરું જાતું થાય ને ત્યારથી ન એને ઘરે તમે પ્રેક્ટિસ કરાવોને ત્યારે ઇ આગળ વધે નું માઇન્ડ કામ કરે બાકી તમે એમ મને રખડવા ગયો ફરવા ગયો તો એ કઈ કામ નુ નહી પછી આગળ જતા એનું મગજ કામ જ નો આપે
હા બરાબર છે તો.. હ અ હ અ હ હ
હ
આવું છે ભાઈ હવે તો બધું બો વધી ગયું છે.. હ અ હ તો
હ બાકી તમારા તો હુ કેય લગ્ન થઈ ગયા અમારે તો બસ કઈ નહી હવે તો બહાર વરસાદ ન
હા લગન થઈ ગયા ને છોકરાઓ થઈ ગયા ને મોટા થઈ ગયા ને એન્જિનિયરિંગ માં ભણવા મૂકી દીધાને હે હે હે હે એટલે જ બસ એની માટે બધી લાઈનો સર્ચ કરતી હતી કે ભાઈ હવે તરે કઈ લાઈન માં જ જવું છે હવે એટલી બધી લાઈન હુ ખુદ કન્ફ્યુઝ થઈ ગઈ ભઇ હવે હું તને મૂકું ક્યાં હે હે હે
હા થાય એવું તો પણ ક આગળ તો વધવું જ પડે ગમે એક ફિલ્ડમાં જવું જ પડે
હમ તો શું આની ઉપર જ તો એ છોકરાઓ નુ ફ્યુચર હોય ને તમે જે સારી લાઈનમાં મૂકો ત્યારે જઈને પછી ગમે તેમા મા તો મુકાય નહી ભાઈ એની લાઈફ નું હોય એટલે એ જે લાઈન પકડી એ પકડી અને એમાં શું છે કે પૈસા બી તો બનવા જોઈએ ને એવી સારી જોબ બી મળવી જોઈએ એટલે એ હિસાબથી પૂરું ફ્યુચર પ્લાનિંગ સાથે જ બધું કરવું પડતું હોય છે.
હમ કરવું પડતું હોય છે બાકી તો અત્યાંરે તો ભણતર તો એટલે બહુ જરૂરી છે અત્યારના ફિલ્ડમાં પેલા એટલું બધું નહોતું પણ અત્યારે બહુ છે
પેલા એટલું બધું નતું પેલા તો અ.. ભણવામાં તો એમ લાગે કે ઓ જો માર્ક્સ આવી ગયા સિતતેર પર્સેન્ટ આવી ગયા તોહ ઓ હો હો આને તો કેટલા બધા આવ્યા સર ટકા આવી ગયા હા હા અને અત્યારે તો નેવું ટકા તો બસ એમ કેય ને હાલતી ચાલતી આમ બધા ને નેવું ટકા નેવું ટકા બસ બસ નેવું ટકા અરે કોલેજોને એડમિશન લેવા માટે નેવું થી ઉપર હોય તો તમને સારી કોલેજમાં મળે છે નહી તો મળ મળતું બી નથી અઈયા
હમ.. નથી મળતું પણ નથી
સિત્તેર ટકા તો બચારા બહુ રખડે છે અત્યારે તો એવું થાય છે અહિયા હા હા બધા જ ર પકડે છે જો તમારા નેવુ ની ઉપર હોય તો તમને સારી કોલેજમાં મળે છે. નહી તો કઈ મળતું નથી. એવું બધું થઇ ગયું છે અત્યારે. બોલો કે એમ તો છોકરાઓ વધ વધારે હોશિયાર જ હોય છે. બધા બધું કરી જ લેતા હોય છે એટલે એજ ને
હા એમને આગળ વધારવા પડે લાઈફ કી લાઈફની અંદર કઈક તો કરાવવું પડે ને. હવે અત્યારે તો એમ ધંધા ઉપર લગાડી, જોબ ઉપર પ્રાઈવેટ જોબ ઉપર લગાડી પછી એનું મન ઉડી જાય હમજી એવું હોય. ત્યારે તેને ભણું ત્યારે ભણવા દેવાય પછી બાકી તો જે આગળ એને કરવું હોય ત્યારે કરી શકે અત્યારે ટાઈમે પણ નહી ને કરવા
કરવું જ પડે છે.
હમ હમ
બોલો હવે શું છે કે એ લોકો બસ બહુ અત્યારે તો છે વરસાદ તો છે જ. થોડો થોડો સ્લાઈડ ઓછો તો બાકી તો આખો એ એટલું બધું ભરાય વરસાદ વરસાદ જ હતો અત્યાર સુધી.
અત્યારે તો હું કેહય કે અમારે મોસમ બદલાય બે ત્રણ દિવસ થી તો વરસાદ આવે જ છે. એટલે સ્કૂલમાં પણ રજા છે. આજ તો વધારે અગાહી હતી. પણ સ્કૂલમાં આ લોકોએ છુટ્ટી કરી દી હતી ત્યાં હજુ સરકારી સ્કૂલ હોયને તે સો છોકરા જઈ ન હકે ને અત્યારે વરસાદના જવા માટે મુશ્કેલ કાઈ વાંધો નહી આપણે હું કેવાય કે આપડો ટાઈમ થવા પણ આવી ગયો.
હા જે એલજેજે છે એ દસ પંદર મિનિટ સેકન્ડ એટલું બોલો. બોલો શું
બાકી બોલે બીજું તો નાસ્તા પાણી થઈ ગયા ચા પાણી છે વાગી ગયા.
બસ હવે હવે. અમારો ટાઈમ જ એવો પાંચ સાડા પાંચ, મતલબ છ આવો જ ટાઈમ હોય. હા અમારે ટાઈમ જ આવો હોય પાંચ સાડા પાંચ પાંચ થી છ ની વચ્ચે આ હોય. અને જમવાનું સાડા આઠે હોય.
હમ પણ પાસે છે જમવાનું પણ બહુ ટાઈમ હોય ને તમારે દસ અગિયાર વાગી જતા હોય એટલે
હા એતો છે. હાલો હાલો ચલો હા બાય મેં